હા, બોલો.
કેમ છે?
મજામાં છુ. તું કેમ છે?
મજામાં, આ શું કરી રહી હતી?
હલો.
હલો! હા, શું કરી રહી હતી?
કંઈ ની, તારી સાથે વાત કરવાની છે, હોય
હા, હું ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇન નો કોર્સ કરતી હતી. હલો.
હા.
હલો.
મને લખ ના. નિયમ એક.
હું ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરી હતી.
હા, હા, હા.
હ.
હા.
હા હું ઓનલાઈન ગ્રાફિક ડિઝઇન નો કોર્સ કર્યો હતી.
હા વાહ નવી સ્કીલ શીખી રહી છે ખુબ સરસ.
હા આજકાલ ફક્ત ડિગ્રી નથી. ચાલ, તો નવી સ્કીલ શીખવી બહુ જરૂરી છે.
બિલકુલ, ઓપન ઇંગ્લિશ સ્પીકિંગ અને કોમ્પ્યુટર. એક્સેલ શીખવાનો વિચાર કરું છું.
એ તો ખુબ ઉપયોગી છે. ઓફિસ માં પણ કામ લાગે અને બિઝનેસ નામાં પણ
તું આ કોર્સ કીયાતી કરે છે?
મોબાઈલ પર ફ્રી ઓનલાઈન વિડીયો જોઈને અને રોજ થોડુંકું પ્રેક્ટિસ કરું છું.
રોજ કેટલો સમય આપે છે.
ઓછામાં ઓછા એક કલાક નિયમિત પ્રેક્ટિસ થી ઝડપી શખાય.
મને લાગે છે કે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હશે.
હા પણ ધીરજ રાખો તો બધું આવડી જાય શરૂઆતમાં બ. થઈ જાય એ માન વાત સામાનની વાત છે.
અ મને સઈ વાત મને બ પબ્લિક સ્પીકિંગનો પણ ડર લાગે છે.
એ માટે રોજ આારી છે સામે ગણવાનું પ્રેક્ટિસ કર ધીરે ધીરે આત્મવિશ્વાસ વ છે.
તારા પરિવારને સપોર્ટ કર્યો.
હું બે લોકો કહે છે કે શ પાણી ઉંમર ક્યારે પણ પૂરી નથી હોતી.
એ વાત બહુ પ્રેરણાદાયક છે.
આજના સમયમાં ડિજિટલ સ્કીિલ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડીયો એડિટિંગ આબધી ગ માંગ માંગ છે.
હું તો કુકિંગ પણ પ્રોફેશનલ રીતે શીખવા માંગુ છું.
એ પણ ખુબ સારી સ્કીલ છે પછી તું હોન બિઝનેસ શરૂ કરી શકે છે.
હા સહી કહું તો સ્કીલથી કમાનીના નવા રસ્તા. ખૂલે છે.
બિલકુલ ફક્ત નોકરી માટે નહી પણ આત્મવિશ્વાસ માટે પણ સ્કેલ જરૂરી છે.
હા તો શું માને છે કે એક સાથે.
હલો.
હલો સ્કિલથીજ એક સાથે સ્કિલ શીખવી જોઈએ.
શરૂઆતમાં એક સ્કીિલ પર ધ્યાન આપવું સારું પછી બીજી સ્કીલ શીખવી.
હા નોટ બનવાની આદત પણ જરૂરી છે ને.
હા નોટ્સ પ્રેક્ટિસ અને રિવિઝન આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે.
મજ ક્યારેક મન નથી થતું તો
ત્યારે મારા ગોલ યાદ કરેલું છે મને શા માટે શકો છે ચાર પછી ફી ઉત્સાહ આવીજ જાય.
હા અ. ખુબ સરસ વિચાર છે.
તો મસ્તી જ શરઆત કરનાનો પગલ પણ બી ભવિષ્ય બદ સલે.
હા હા હું આજે જ મારી પેલીજ ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ.
હ કોઈ સમસ્યા હોય તો મને પૂછજે
જરૂર સાથે મળીને શીખવું તો વધારે મજા આવશે.
બિલકુલ એકબીજા નું પ્રોત્સાહન આપીએ તો સફળતા વધારે મળે.
હા ભા કોઈ સમસ્યા આવે તો મને પૂછે.
હા તને શું અટે આબૂ. આપનો ગોલ પૂરો થાય કે નહી.
હ બિલકુલ એકબીજને પ્રોત્સાહન આપે તો સફળતા વધારે મળે.
હા તો પછી એટલા માટે રજીિસ્ટ્રેશન કરવું આપે. કોર્સ માટે અને પછી પય આઈ કોર્સ પ્રેમા હ ફ્રી માં થાય
હા મે જે સ્કીલ શીખેને આપને ખુબ કઈકના અમે ઉપયોગી મંજે મળે છે. અમ જે આવડા તો ગંજ અલગ-અલગ સ્કીલ લેવા નીકળેલા છે. કે આપ પણ તનાથી શકી શ શકશો.
પછી તે કેહેવાય કે સ્કીલ છેખ અંતર ખુબ પ્રોત્સાહન મળે આપને.
હા પ્રોત્સાહન પણ મળે અને. વયકીનાથી આપને ખૂબ કઈ શિકણી બી મળે ખુ બધા છે ઈનામે સ્કેલ શીવા લાયક.
આપણ સ્કીલ કેવા કરી શકીએ જસ્ટ લાઈક અ કે આપણ જ શિવન શી શિવાણું કામ શીખી શકે. નર્સિંગનો કોર્સ કરી શકે.
એટલું મળે છે અને ખૂબ પ્રેરણાદાયી પણ મ મળે છે તેનામે.
પછી શું તારું મત શું છે ઘી?
પણ સ્કીલ સ્કીલ શીખાથી આપણે સ્કીલનું ધ્યાન પણ આપવું જોઈએ છે.
તેજ છે તારું કેવું સક્લિ આપવી શકું જોઈએ?
હા અને વય તેનું રિવિઝન કરાનું. તે પણ ખૂબ મહત્વની વાત છે.
કેટલા સ્લોમે મેં ભવતાસ કરીશ.
હો અ ડિઝાઇનર મેં સમજ મને તો પન મજે ખૂબ સારા એ મને જે ગમશે તેના મે કરીશું.
એવું છે એમ.
કરાનું પણ તેના મેં આપણ તેનાથી સ્કીલ શીખી શકશુ પ્રેકટિસ આપની રિવીઝન ઝન કેમ કઈ કરાનું તેની આદત પણ જરૂરી છે.
હ.
આપન કેવી સ્કીલ મેં આપન જઈ શકશું, ક્લાસ જોઈન કરી શકશું.
મારું એવું મત પડે કે આપન ડિઝાઇનિંગની જોડે પ્રોજેક્ટ વની કરતા બી સ્કિલર કરશે પ્રોજેક્ટ બનાવણ. તો આપના અગલા ફ્યુચર મે બી બેનિફિશિયલ હશે.
હા તે પણ ખૂબ જરૂરી છે ફ્યુચરની કરતાં. અને કોઈ સમસ્યા આવે તો મંજે શીખશું બી તો વધારે સારું બી રેહશે.
અગાળી સમસ્યા નથી આવતી પછી.
ને કાઈ પ્રોબ્લેમ આઈ તો આપનો ક્લાસ ઓનલાઈન બી કરી શકે છે ઓફલાઈન બી
સારું છે. હું તો સ્કીલ્સ અ નું પ અ એક મારે એપ છે મને તે લખીશ. આપન તેનાથી પન સ્કિલ શીખી શકો અને તેનું રજિસ્ટ્રેશન પણ ફ્રીમાં થાય. દે કોણ તેવા જ પૈસાના કાઈ નહીં લાગતાં. હલો. હલો.
મંજે ખૂબ સારું છે ઈનામે શિખા સરખું મજે ખૂબ જણા ઈનામે શિખાનારા પણ ક્લાસ લેનારા પણ ખૂબ છે.
હા તે મનો નો તુંને કોલ કરે કે આ તારું શું મત પડે એમ કરીને
હા મને પણ આનંદ થયો આવતા અઠવાડિયે મળે આપણ.
હા આ વાતચીતથી મને બી ખૂબ પ્રેરણા મળી આભાર તારો.
હા ચાલ છે.
ચાન્સ.